હેલો હેલો હેલો. હા, હા, બોલો બોલો હેલો, હા બોલો
હા બોલ હા બોલ
હલો
બોલ હા બોલ
ઓકે ઓકે કેમ છો
બસ મજામાં તમે કેમ છો
તમારો અવાજ બરાબર નથી આવતોું તમારો અવાજ બરાબર નથી આવતો હલો હલો
હલો
હલો તમારો અવાજ પ્રો નથી લતો હલો
તમારે નેટવર્ક
પ્રોપર જ છે નેટવર્ક અમારે અહીં પ્રોપર જ છે તમારે ત્યાં નેટવર્ક બરાબર નથી
હથ
હવે આવે મારો અવાજ
હા
હલો
બોલો હવે એવી આવ
કેમ છો હા આવી હા આવી આવી આવી તમને આવ્યો હા ભાઈ બાપા આ આવી ગયો હા હા આવી ગયો આવી ગયો તમને આવ્યો હા બોલો શું કેતા ત જમ્યું બસ મજામાં તમે જમ્યું કે નહી
ના ના બાકી છે અમારે જમવા
છેા ઘરનું કામ પતાવતી હમ વાસન ગોઠક હતી બરાબર હવે બઉુ થાક થાક લાગ્યો છે
હમ હું પણ સુતી તથી હવે જમવા બેસીશ સસરા ને બધા આવે એટલે હમ
હમ બરાબર બરાબર
હમ બનાવ્યું મગનુંું શાક
તમારે હા બનાવ્યું સારું દેખાય છે હવે ખબર ન કેવુંર
ચાખવું તું ને થોડીુંક
હજુ ચાખતું નથી મેં થોડું ચ લઉ હૈ તો ખબર પડે હા ચ કટલો બોલો વિચારું છું પહેલે ચીલી મેગી બનાવું તમને મેગી તો નહી ભાવતી નહી
હમ
કેમ તમને એવું બધું નથી ભાગતું
મન
બરાબર
એને પેલું ફિગરનું સુું બંધ તમને ભાવે
હા મને બહુ ભાવે બહ જ ભાવે કાલે હું મેગ બનાવીશ શું કરીશ ખબર મેગી થોડી અટક બાફી પછી એમાં
હમ
હ હા એક મિનિટ પાણી પીતી હતી પેલા મેગી ના થોડી અથાચ હું બાપી દઈશ પાઈ બાફીને એમાં અ તપેલી લઈશ એટલે કઢાઈ લઈશ બરાબર પછ એમાં તેલ એું બધું નાખી ને મસ્ત એનું બનાયને ખાઈશ ચીલી ગાર્લિક વાડી
પણ બહુ મેગી નાખ હવા એ પછી શું ને મેન દો આવે ને એટલે શરીરમાં બહુ નુકસાન
હમ એકક્ચુલી મેદાની તો કોઈ આઈટમ ના ખાવી જોઈએ.
એમ હમ મેગી ને બને એટલે માત્રામાં ઓછી જ ખાવાની હમ આ તો અમારા અહિયા હનમા દાદા ના કઈક ભજન એ બધું ગાય છે અમારા નીચે આજે હું છે ને આજે હું પરસોત્તમ ભગવાન ના મંદિરે ગઈ હતી. હા જોહન ને કીર્તન ને બધું કર ગમે
એ કયા ભગવાનો
એ પરસોતમ ભગવાન એટલો કૃષ્ણ ભગવાન નો જ અવતાર છે. હા એવું બોવ સરસ કર્યું અમે પેલું
બરાબર
પેલું નય શું કે વલોણું ગાયું પછી આ પેલું શું કેવાય ગવલણ પેલું ગમર મારું પેલું શામ આવીને મારી મટકી ફોડે પછી અમે લોકો થોડા ગરબા કર્યા હા
કઈ જગ્યા
હા ગરબા કર્યા પછી માથા ઉપર માટલી રાખી થોડું એ નાચ્યા અમે મારા દિરાણી ના ઘરની બાજુમાં ગયા હતા.
અચ્છા સરસ સરસ મજા આવી ગઈ અસે નહિ.
હા મજા આવી ગઈ બઉ બધા લેડીસ હતા છ સાત છ છ સાત લેડીઝ હતા. એ બધું
હા.
અને ભગવાન બહુ મસ્ત કૃષ્ણ ભગવાન ના વલોણું ગાયું અમે હ. હા. બહુ સરસ કર્યું. પરસોતમ ભગવાન કેવાય ને ગોર માતા હા હું તો ડેલી પૂજા પણ કરું છું ભગવાન ની આટલું બધું મા હું બી છું તો બી અમા એવું ઝઘડો થઈ જાય મારે મારા હસ્ બંને હમ શું કરીએ અમે ભગવાન સિવાય કોણ
હ ના ના ભગવાનમાં રચેરું પચેલું રહેવાનું ભગવાન હમ મને પોતાને રચેલું પચેલું રહેતી નહી હું કામ મેથી ઊચી નહી આપતી બાકી હું પો ભક્તિ કરું તો તો બોલો તમે
હા મ
ભગવાન કરે મારી કોક જગ્યા સારી નોકરી લાગે હમ
હા હું કહીશ ભગવાનને મે મમ્મી કીધું છે કે અત્યારે પેલા સાધી માતા છો ને અમ તું આવજે હમ
હમ
હાલો હા કાલે આવ આવશે મમ્મી ત્યા સાંજે
કઈ જગ્યા,
મારી ઘર પાસે હમ્મ લોકેશન ના જ્યા જગ્યા ના કહેવાય
મમ્મી ત્યાં હા હા મમ્મી ત્યાં બરાબર બરાબર બરાબર હમ્મ હમ્મ
બોલો
બોલો તમે તમને ખબર આપડ નાના હતા, તમને ખબર ઝાડ જેટલા ગરમીમાં ઝાડ વાવીએ ને એટલું સારું તો આપને ખબર જાારથી ઓક્સિજન પછ રાતે જાન ન ઊઘાય નહી, તમને કયો પધો વધારે ગમે
. મને
મેં કહ્યું ને
તો તુલસી-તુલસી તુલસી. કોડ ગમે
તુલસી જેટલું આયુર્વેદિક પૌધો કોઈ નય ખબર તમને ત જેવું.
ઉધી નો પડ્યો છે, ને હવે ળી દેજો આખું ફ્રીજ વા માસ
ના ના હું બે ચાર દિવસ પહેલા જ લાવી ત અને બહ મોંઘો લાવી હતી.
કેટલા ન લાયા ત બહ મોંઘો કેવાય.
તમને ખબર હું, ડેલી કાકડી પુદીનો અને લીંબુ વાળી પાણી પીવું છું
હા‌ કાલે જીજો આવ્યા ત તો ભૂખ લાગે પછી એમને કાકડી કટ કરીને આપી મે
રાતે ના ખવાય
ના એટલે બહુ રાત નહોતી સાંજ બીજાનો ટાઈમ હતો.
હા તો વાંધો સાંજે ના ખવાય બપોરે ખવાય એ બી નિબુ નીચોડી અમારે તો થોડું લાવતા
ની જેમ ચોર ચોર કરે ખ
એવું. બરાબર છે તો તો પછી ખાાવ પણ તો રાતે અને દેલી એક કા લકડી તમારે ખાવી જોઈએ સાચું કહો ને તો દિલ્લી એક ખાવી જોઈએ એનાથી સેહત સારી રહે.
હ હે શું બહ મોંઘી હોે ના ના ના
એવું છે તમે આ બાજુ તમે આ બાજુ આવો ને તો લેતા જજો‌. બહુ સરસ મળે એકદમ રસીલી કાકડી હોય એકદમ રસીલી તો પાણી ની કમી ના જ રાખેમ હા જો લઈ જજો. ના બો સરસ વાત છે અને છેને અ બોડી હાઈડ્રેટ રહેંબુ પણ પીવું જોઈએ ના કેમ
એ બો મસ્ત બ્યુટી પાર્લર છે ના એવું નથી
ના મને આટલો શોખ ને મને તો સિલાઈ કરવાનું ગમે
હમ કોવલ બ્યુટી પાર્લર વાળી મનો ઓલી નદીવાળી બ્યુટી પાર્લર વાળી યાદ યાદ ગઈ એ તો સ
બસ લોક કેસ નઈ
એવો
લોકેશન અને જગ્યા નુ નામ નઈ લેવાનું ખબર તમને
હા હા ભાવ બોલો
બોલો એ નદી વાણીને તો હું ગળચુ
હ
તમારા મેરેજમાં ત્યાં જ રખાયશું એ નઈ કોમલ બ્યુટી કેરમાં રખાઈશે હમ
હ એ ભી આવી તી રાસ રમવા હમ
એવો
હા બો મજા આવે પેલું બે તાળી વાળા ગરબા નઈ હોતા બે તાળી વાળા બે તાળી પાડવાનીને પછી ગરબા હોય છે બો મજા આવી ગઈ હતી હમ
આજે આ બાજુ હતા
હા આજે અમે તમારા ઘર પાસે આવ્યા હતા‌ પણ છે ને ગરબા બરબા બધું કરીયું હું અને માર સાસુ
વાહ, વાહ, વાહ.
મને લઈને આવે નહી.
તમારા દેરાણી એ બોલાયા સે ને.
હા એમાં દેરાણી બોલાયા હતા પરસોતમ મહિનો હતો ને.
હમ સરસ તો તમે
મને કે કે હા મને કે કે સવારે નવ વાગે આઈ જવાનું તમારે અહિયાં.
ઓહો નવરા છે. સરસ ચલો બાય બાય.
તો
હા બરા
બરાબર હા હા હા સબમિટ કરી દેજે હા હા દસ મિનિટ થઈ ગયા છે ને એટલે હા પૈસા હા ચાલો બાય બાય.